હા શ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છે મજામાં બસ મજામાં.
શું છે કામ પરવારી ગયું, ફ્રી થઈ ગયા.
બસ ચાલે છે હો.
હા.
સ્કૂલ ને એવું બધું હોય ને પાછું બેન.
હા, સવારનુ રૂટીન તો હોય તે.
હમ- હમ- હમ
એટલે હું કામ કરતા -કરતા જ વિચારતી હતી મેં કીધું કે અત્યારે બધું શું છે ખરીદીનુંને બધું બહુ વધી ગયું છે ને. ઓનલાઈન ખરીદી ઓફલાઈન ખરીદીને બધું તો આજે કે આપડે ઓનલાઈન ખરીદી ને લોકલ માર્કેટ ખરીદી વિશે થોડીક વાત કરીએ. કે એના ફાયદા ગેર ફેરફાયદા શું છે. પેલા તો આપડે શું છે માર્કેટ માં ને એમાં જ જતા ને ખરીદી કરવા તો. પહેલાં તો કાંઈ ઓનલાઈન ખરીદીનું કાંઈ હતું નહીં. તો આપણે કાઈ પણ વસ્તુ જોતી હોય તો એનું લિસ્ટ બનાવીને પછી બહાર જઈએ અથવા તો ક્યારેક એક બે વસ્તુ લેવા માટે પણ આપડે બહાર જવું પડે છે ને આપણે જઈએ પણ જઈએ.
બરોબર છે.
તમારે કોઈ એવો અનુભવ હોય તો તમે શેર કરો.
હા, આમ પેલા જે આપડે ખરીદી કરવા જતા તો એનું એક ઉત્સાહ હતો. એક આપડે પ્લાનિંગ કરીને રાખ્યું હોય કે ભઈ આપડે આ રજાના દિવસે આ તહેવાર ના દિવસે આપણેે ખરીદી કરવા જવાનું છે એમ. અને ઇ એને- એને આપણે કેટલા દિવસથી રાહ જોતા હો કે ભાઈ આ શનિવારે જાવાનું તો બે ત્રણ દિવસ કે રાહ જોતા હોય ભાઈ આ સેટરડે સન્ડે છે આપડે તો દિવાળી ની ખરીદી કરવા જાવું છે કે કઈ પણ જરૂરિયાતની ખરીદી કરવા જવું છે. અને બાળકો પણ ખુશ રહેતા અને આપણનેય તે મોટા ને તે થોડો ઉત્સાહ રહે એમ. અને આપણેે ત્યાં જઈએ બધું જોઈએ એમ. જયારે હવે છે તો હવે તો બધું ઘરે બેથા જ આવી જાય. એટલે છોકરાઓને થોડીક ડિમાન્ડઈ વધી ગઈ છે. કે અ જરીક જોવે આમ નામ બેઠા- બેઠા મોબાઈલ જોતા હોય એટલે તરત હાથમાં આવે એટલે તરત જ તે છોકરાઓ એમ કે છોકરાઓ છે આપડે પોતેય એમ આવી જાય મોટાઇ તે આપણે આમ જરૂરિયાત વગર નોય ખર્ચો થાય એનાથી. અને એક ફાયદો ય છે. કે ભઈ આપણને કોક વાર આપડે છે તો ટાઈમ ન હોય. અનુકૂળતા નો હોય જવાની કોકવાર આ વરસાદ પાણીનું છે. કે કોઈ ગેસ્ટ આવવાના હોય આપડે એને કાંઈ ગિફ્ટ દેવી હોય તો ઈ આપણેે ઓનલાઈન તરત જ તે અ બુક કરાવીને આપણેે વસ્તુ ઘરે બેઠા મગાવી શકીએ છીએ એમ. જયારે પેલા તો આપણે જવું જ પડતું હવે કો કોક વાર જ અચાનક જ આપણે બારગામ જવાનું થાય કે અચાનક કોઈ આપણા ઘરે ગેસ્ટ આવે કે કાઈ પણ અ અચાનક પ્લાનિંગ થાય તો ત્યારે આ ઓનલાઈન નું છે તો ઈ આપણને એક લાભ થાય છે એનાથી કે ભઈ ઈ આપડો સમય અને આપણી સગવડ સચવાઈ જાય છે. અને આપને ઘરે બેઠા તે પાછું ચોઈસ એ મળે છે. કે ભાઈ તમે આ તમને કદાચ નો ગમે તો તમને ચેન્જ કરી આપશે એમ
એટલે ફાયદા તો છે જ તે ઓનલાઈન ખરીદીનાય ફાયદા બહુ છે આપડો સમય બચી જાય છે. ઘરમે આમ ઘરમાં આપડે કામ કરતા ક્યારેય પણ ફ્રી થઈએ અને આપડે ઓનલાઈન ખરીદી કઈ કરવી હોય તો બે ચાર સાઈટમાં આપડે જઈને જોઈ શકીએ છીએ. અને હવે તો ઓનલાઈનમાં બો બધું વઈ ગયું છે, જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે, અજીિયો છે. ઘણી બધી વસ્તુ હોય છે જે તમે એને એક બીજી જગ્યા એ તમે સર્ચ કરી જોવો સચૅ કરી હકીએ છીએ અને આપડે એના પ્રાઇસ પણ કમ્પેર કરી શકીએ છીએ. જેમ પેલા આપણે લોકલ માર્કેટમાં ખરીદી કરવા માટે જતા તો ત્યાંય તે આપડે બે દુકાન ફરીને પછી વસ્તુ લેતા તો એવું એમેઝોનમાં એટલે મતલબ ઓનલાઈન ખરીદીમાંય એવું થઈ ગયું છે.
પછી અત્યારે છે તો ઓનલાઈનમાં આપને આમ ચોઈસય તે ઈ લોકો આપે છે. જયારે આપડે ત્યાં જઈએ તો આમ બાજુ આપડે શું કે પેલા આપડે બજારમાં જઈ ને ખરીદી કરતા માર્કેટમાં જઈને એટલે એનો આપણને થોડોક વધારે આપડે પ્રેફન્સ એને વધારે આપ પીએ જયારે બાળકો છે અત્યારના જે ન્યુ જનરેશન એને અત્યારે ઓન ઇવન આપડેય એમા આવી જાયે કે આપણને તે ઓનલાઈનમાં આમ‌ ગમે છે એમ આ ફ્રી થયાન આ બેઠી ગયા ને આ જોયું ને આ પરચેસ કર્યું એમ અને એને લીધે આપણને સારી સારી વસ્તુય મળે છે. એમ અને આપડે ત્યાં જઈને જોઈએ, તો આપણને જુદી જુદી વેરાયટી જોવા મળે છે અને થોડોક સંતોષ આપનને વધારે એમાં થાય એમ કે દસ વસ્તુ ઓલામાંય આપણે જોઈએ પણ આપણે જે રૂબરૂ જઈને જોઈએ તો એની મજાય અલગ છે. અને ઈ આપણને કાપડ વાય જય ઘણી વાર ઓનલાઈનમાં છે તો ઈ આપ નને દેખવામાં સારું લાગતું હોય પણ ઘરે આવે તો એમાં કંઈ નથી હોતું. એટલું બધું જામતું નથી આપણને સેટ નથી થતું એમ પછી એને રી ટન કરવાનું ને એ બધી માથાકૂટ રહે છે થોડીક ઈ હવે ઈઝી થઈ ગયું છે. પન તો ઈ થોડુંક આપણને થોડુંક એમ થાય પણ એની કરતા આપણને એમ થાય કે ચલો બજારમાં જઈને આપણને વસ્તુય જોવા મળે ઈ બાને આપડે આટો મારતા આવીએ કઈક થોડું ઘણું ખાતા પીતા આવીએ અને જુદી જુદી જગ્યા એ આપણને જોવા પણ મળે એમ
ના ના ઈ સાચી વાત છે તમે જે વાત કરી ને ઈ કેમ કે આપડે દુકાનેથી જો વસ્તુ ખરીદી કરીએ. તો એ આપડે ત્યાં ને ત્યાં એ વસ્તુ ચકાસી લઈએ છીએ એની ક્વોલિટી કેવી છે. અને ઈ આપડે શું છે રિટર્ન કરવું હોય તો ય બહુ માથાકૂટ નથી થતી એક ખાલી તકલીફ શું થાય કે આપડે વસ્તુ લઈ આવ્યા હોય તો પાછું એ જ દુકાને ચેન્જ કરવા જાવું પડે. પણ આમ તો આપડે રૂબરૂ જ જઈએ છીએ. એટલે વસ્તુ આપડે પારખીને જ લઈએ છીએ. એટલે નથી લગભગ વાંધો આવતો એમાં અને ઈ તમે કયો છો એમ સારું લાગે છે આપણે માર્કેટમાં જઈએ બે દુકાને ફરીએ અને વસ્તુ લઈએ. તો આપણને દરેક જગ્યાએ કાપડની ક્વોલિટી કેવી છે એનો ખ્યાલ આવે છે. અને ઘર વખરી પણ આપણેે ગ્રોસરી કાઈ લેવું હોય તો એમાંય તે આપણે બે દુકાને જઈએ તો આપણને ખ્યાલ આવે છે. અત્યારે તો ડીમાર્ટ ને રિલાયન્સ જેવા બહુ મોટ ટા શો શોરૂમ થઈ ગયા છે. કે ત્યાં આગળ ઈ લોકોની ગ્રોસરી છે ઈ લોકો હોમ ડિલિવરી પણ કરે છે આપણે લિસ્ટ એને આપી દઈએ ને. તો ઈ કરે છે પણ ક્યારેક શું થાય છે. કે ઈ લોકો આપડે વસ્તુ મંગાવી હોય કાંઈક બીજી અને વસ તુ આવી જાય કંઈક બીજી તો એમાં થોડાક પછી તકલીફ થાય છે એવું થાય છે.
દરેક વસ્તુમાં થોડું ઘણું તો એવું રેવાનું એમ હા, પણ અચાનક આપડે કંઇક આવી રીતે થ્યું એની માટે બહુ સારું છે મારે તો હમણાં અધિક માસ ગ્યો. તો એમાં મારે પ્ર અ થોડું ઘણું પ્રસાદીને એવું બધું વેંચવું તું. થોડીક વસ્તુ વહેંચવી હતી, તો એની માટે મારે ટાઈમ નહોતો અને તો પછી મે તરત જ આમાં છે તો જીઓમાં કે ડીમાર્ટમાં એકબીજા કમ્પેર કરીને મેં કોલ્ડ્રિંક ને એવું મગાયુ તું એમ ઓલી દસ દસ તે ઓલી નાન નાની બોટલ આવે તો એમાં આપણને પ્રાઇઝ વાઈઝ એ ફાયદો થાય છે. જાજુ લઈએ અને આપણને જયારે ટાઈમ નો હોય ને ત્યારે આપણને બહુ ઈઝી પડે છે એ ઘરે બેઠા ફટ કરતું આપડે આવી જાય એમ. અને ફાયદો ય થાય છે. વસ્તુનો આપડે અ મોલમાં છે કે આપડે ઓનલાઈન છે. તો એમાંય તે આપણે ગ્રોસરી માટે તો ઘણો ફાયદો થાય છે કારણ કે એ લોકો એ હોલ સેલમાં ખરીદી કરતા હોય અને એની માટે તો આપણે એમાંય અમુક વસ્તુ માટ છે તો ઈ આજે મોલ છે બધા, ડી માર્ટ છે, જીઓ માર્ટ છે. સ્માર્ટ બજાર છે. એવી રીતે ઘણું બધું હવે તો થઈ ગયું છે.
તો એમાં આપ ને ફાયદો વધારે થાય છે. એમાંય તે જયારે તહેવાર આવે ત્યારે એ લોકો જુદી જુદી સ્કીમ આપે છે. તો એમાં આપણને વેરાયટી જાજી બધી એક સાથે જોવા મળે છે. ઓલું તો આપણે હું દુકાનદાર ને કેવું પડે કે આ છે ઓલું છે. ત્યાં પણ એટલી વેરાયટી એટલી બધી નથી મળતી જેટલી મોલમાં મળે છે. અને એ આપ આપણે આપણી પોતા એમાંય બાળકો છે તો પોતાની મેળે જ પોતે લઈ શકે છે. એમ.
એટલે દુકાનમાં શું થાય છે, દુકાનવાળા અમુક લિમિટેડ સ્ટોક જ આપણને બતાવે છે. બરાબર, ત્યારે મોલમાં શું થાય કે આપણી પસંદનું જે જગ્યાએ જેટલું ફરવું હોય, એટલું પાંચ વખત જોઈને લઈ શકીએ. તો દુકાન વાળા ને પછી એ બધી વસ્તુ દેખાડતા થોડી પર કંટાળો પણ આવી જાય છે. એને એમ થાય છે આ લોકોને શું લેવું હશે એવું વિચાર કરે છે એ. અને આપણે હજી ચોઈસ આપણી શોધતા હોય કે આપણે કઈ વસ્તુ લેવી છે, શું કરવું છે. એ બધું જોતા હોઈએ છીએ આપણે તેમાં થોડો ટાઈમ પણ લાગે છે એટલે ઓનલાઈનમાં શું છે. આપણે દસ વસ્તુ અલગ અલગ રીતે જોઈ છીએ. ત્યારે દુકાન વાળા આપણને વસ્તુ દેખાડે છે એની ના નહી, પણ પછી એની અમુક લિમિટ હોય છે. એ આપણે માનો કે સાડી હોય કે ડ્રેસ હોય એવું લેવા ગયા હોય. તો દસ પંદર ડ્રેસ કે સાડી ના ઢગલા કર દે પછી એમ કે આમાંથી ચોઈસ કરો. ત્યારે ફ્લિપકાર્ટ કે એમેઝોન માં ને મિશો ને એમાં બધે શું છે અજીયોમાંને એમ. કે આપણે જેટલી વાર જોવું હોય આમ તેમ કરવું હોય તો બધું ઓનલાઈનમાં કરી શકાય છે. અને હવે તમે કેઓ છો એમ કે બધું ઈઝી રિટર્ન પણ થઈ ગયું છે. માનો કે આપણે આપણી ચોઈસ ની વસ્તુ લીધી. અને છતાં આપણને એમાં થોડોક વિશ્વાસ ન આવ્યો કે ન ગમે. તો એ લોકોની સાત દિવસ કે પંદર દિવસ ની રિટર્ન પોલિસી પણ હોય છે. તો આપણે એમ એનો સામાન રિટન પણ કરી શકીએ છીએ. અને એક્સચેન્જ કરવો હોય તો એક્સચેન્જ પણ કરી શકીએ છીએ. તો આ બધા પણ એના ઓનલાઈન ના ફાયદા તો છે જ તે અને પેમેન્ટ ની આપણે બહુ ચિંતા નથી. પેમેન્ટ એ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ. અથવા તો અ
ઘરે વસ્તુ આવે ત્યારે આપણે કરી શકીએ છીએ.
હા, હા.
જ્યારે આપણને વિશ્વાસ નહી આવતો મેં પહેલા હું જીઓમાંથી કે એમાંથી કોઈક વાર પહેલી વાર સ્ટાર્ટ કર્યું તો મેં પહેલા આપણે એમ આપણે કર્યું નો હોય ને એટલે આ ને થોડીક બીક લાગે એમ હવે બધું પાછું ફ્રોડ ને એવું બધું વધી ગયું છે એટલે આપને એમ થાય કે પછી કદાચ વસ્તુ આપણે સ્ટાર્ટ નો કર્યુ હોય ને એટલા માટે પછી મેં પહેલી વાર શું કર્યું કે ભાઈ ઘરે વસ્તુ આવે ને આપણા હાથમાં ઓલે આપણને હું કે બજાર માર્કેટમાં જઈને ખરીદી કરવાની આદત હોય ને એટલે વસ્તુ હાથમાં આવે પછી જ પૈસા દેવાના. અને આમાં પેમેન્ટ કરતા આપણને થોડોક ડર લાગે છે કે ભાઈ આપણે પહેલા પેમેન્ટ નથી કરવું પહેલા વસ્તુ આપણા હાથમાં આવી જવા દેવો એમ આપણી જે મેન્ટાલિટી હોય એટલે કે હું શું કર તો કે ભાઈ પહેલા સ્ટાર્ટિંગમાં મે ઘરે પહેલા વસ વસ્તુ આવી જાય ને પછી જ આપણે ત્યારે જ પેમેન્ટ કરવાનું એમ પણ હવે મન એ રીતે ફાવી ગયું છે. એમ થોડુંક આપણને એમ થાય. અને ઓનલાઈનમાં આપણને થોડુંક છેતરવાનું થોડુંક પેલું રહેે જયારે આપણે બજારમાં જઈને ખરીદી કરીએ તો એમાં છેતર છેતરાવાનો ડર ઓછો રહે છે.
હમ્મ, હમ્મ.
એમાંય તે કોઈક વાર એવું થઈ જાય પણ એમાં થોડાક ચાન્સીસ ઓછા છે એમ.
કેમ કે આપણે વસ્તુ પારખીને લઈએ છીએ ને દુકાન વાળા પાસે જે ઈ લગભગ આપડો ક્યાંક ને ક્યાંક જાણીતો હોય જાણીતો એટલે જૂનો પુરાણો દુકાન વાળો હોય એ આપડે હોય આપણને નો ગમી હોય તો આપડે એને રિટર્ન પણ કરી શકીએ છીએ અને એને કહેવું હોય તો બે શબ્દ કહી શકાય ભાઈ જો આ લઈ ગયાતા થોડી વાર પહેલા અમે પણ અમને બઉ હવે સંતોષ નથી એનો તો મારે રિટર્ન કરવી છે. પણ એની માટે પાછું આપડે એક ધક્કો પણ થાય છે વસ્તુ દેવા જવાનો ને એનો બધો. તો ઓનલાઈનમાં તો શું છે ઘરે બેસીને એ લોકો આપણને હોમ ડિલિવરી આપે છે અને કઈક રિટર્ન ને એવું કરવું હોય તો એ ઘરેથી જ તે થઈ જાય છે. એટલે એ એક બહુ સારો એ લોકોનો ઓપ્શન છે એમ અને પેમેન્ટની પણ ચિંતા નથી. તો ઈ બધું સરસ રીતે થઈ જાય છે. અત્યારે તો ફૂડમાં પણ એટલું બધું થઈ ગયું છે ને અત્યારે આપડે જે વસ્તુની શોપિંગ કરીએ છીએ એવી રીતે જમવાનું પણ આપડે ઓનલાઈન આવે છે. પહેલા તો આપણને કઈ ખાવાની ઈચ્છા થાય તો આપડે બહાર જવું પડતું તો હવે તો એ આપણને ઈ પણ ઘરે બેસીને મળી જાય છે.
હમ્મ હમ્મ. પણ આ એક છે જો મ ઓનલાઈનને લીધે આપડામાં થોડીક આળસ આવી ગઈ છે કે ભાઈ
હા કાઈ નઈ જવા દો ને નથી જવું અને એને લી ધે જે આપણે ધારો કે આપણા બાળકોને લઈએ તે કે આપડે ભલે છોકરાઓ મોટા થઈ ગયા હોય તો ઈ પછી તો મા બાપ સા થે ઓછું જાવા માટે પસંદ કરે પણ જ્યારે આવી રીતે ખરીદી હોય ને તો ઈ બહાને પણ ફેમિલી સાથે જ હતું. ઈ હવે એ એની ઉપર અસર પડી છે કે એને લીધે ઈ ઓછું થઈ ગયું છે ઓલું તો શું કે એક ફે પ્લાન કરે કે